તો, ભાઈ
હા, જય શ્રી કૃષ્ણ, કેમ છું? બધા મજામા ને
હા, ઘરે બધામા છેને, હમને તો જે ચોમાસાની સિઝન આવી રહી છે, એટલે કે અમારા ગામડામા જે ડાંગરનો ભાગ રોપે છે, તેની બધ તૈયારી કરી રહ્યા છે, જેમ કે આ ખાત હતું તે અમે ખેડયું છે, બધું સાફ સફાઈ કરી છે, અને હવે તેમાં ખાતરો મૂક્યું છેને પાણીની એક સમયસ છે કારણ કેક વરસાદ જો સારો પડી જશે, તો અમે જે એક બિયારણ લખવાનું વિચારી રહ્યા છીએ કારણ કે. કે અમે વરસાદનું જે ઓછો બટો આવાનામ કહી રહ્યો છે, પરંતુ હમણા જે વાતાવરણ થયું છે તે વરસાદનું લાગી રહ્યું છે. એટલે અમે, તો જે ખેતર સાફ સફાઈ કર્યું અને ખેડાયું છે. અને પાણીની સુવિધા જે ચોમાસાના સીઝનમાં મળી રહે, એ બવુ સારું છે, કારણ કે થોડો ઘણોજી વરસાદ પડે તો આમાં બિરણ નાખવા તૈયાર છે, કારણ કે વરસાદ જો સારો નહીં, પડશે તો પછી બિયણ નાખીને શું ફાયદો છે, એ ક ઘણા બધા લોકો હજી ગામડાને ડરે છે, કે વરસાદ સારું પડશે કે નહીં, પડશે એ મને ખૂબ ડરે છે એટલે મારે કેવું છે, કે હમણાં વરસાદના સીઝનમાં વરસાદ પણ લંબાયો છે, અને ખૂબ આપણે ઓછો પડશે એ બધી આગાહી મળી છે, કારણ કે આપણા અંબાલાલના જે કાકા છે, તે આપણને આ વરસાદ ક્યારે પડશે આપને આપી જી છે, એટલે આપણે એના પર જે ન્યુઝ આવે છે, એમ તો થોડી ઘણી માનવી જરૂરી જ છે. બાકી તમારે શું કેવું છે, આના વિશે
હા, તમારી વાત સાચી કે છે એ પણ આપણે એવું જ કરવું જોઈએ અમારે ત્યાં પણ એવ ડાંગરને પાકને એવો રોપવામાં આવે છે, જેના કારણે ખુબ સારું પણ થાય છે, અને ભાત ને અને એ વસ્તુ એ ખુબ સારા પણ થાય. આપણે એવું જ કરવું જોઈએ, કે જેના લીધે આપણે પાક લેવો સારું થાય, અને સમયસ ખાતરને એવું આપવા પડે અમારે ત્યાં પેલા તળુ નાખવામાં આવે છે, અને ભહી થોડોક કાદો પાડવામાં આવે છે, અને જેના લીધે ખુબ સારું પણ થાય. અને તે ખૂબ જરૂરી છે, કે અન્ય કરવું ખુબ જ જરૂરી છે, ડાંગરના પાકથી માંડીને અન્ય પાક ખુબ જ જરૂરી છે. આપ ડાંગરના પગ સારો કરશે તો આપના માટે ખુબ જ જરૂરી છે, અને તેના લ કે એ ચોખા ખુબજ. ભત ખુબ જ સારું પણ દેખાય છે, અને તે દિલક્ષમ હોય છે, અને તે કરવાની મજા આવે છે.
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે હવે તો આપણે ડાંગર ન પાાગ જે રોપે છે, આપણે ગામડાના ઘણા બધા લોકો તે આજકાલ જે વરસાદનું વાતાવરણ અમુક લોકો ડરે છે, કે આ વખતે રોપે કે નહી, રોપે કારણ કે અમે વખતે. વિચાર કર્યું છે આ વખતે ડાંગર નો પાક નહીં રોપવાનો કારણ, કે એમાં જે બધું ખાતર મૂકવાનો ખર્ચો પછ, ખેતર ખેડવાનો ખર્ચો અને એમાં બિયારણ લાવવાનો ખર્ચો અને પછી કાવાનો પછી, પલું પલું કરવાનો બિ કરવાનો એમાં ઘણા બધા ફાયદો થઈ જાય છે, અને પછી કાપવાનો પ ઘરે લઈ જવાને એમાં એટલો ખર્ચો આપડે એટલા અનાજ ઘએ તો આપણને સારું કારણ કે એમાં ઘણી બધી મહેનત માગે છે, અને ખૂબ આપણે ઘણી બધી પ્રક્રિયામાંથી ગુજરવું પડે છે. અને વરસાદી સારો નહી પડે છે, નહી, પડે તો પછી આપડણે એને નુકસાન પણ થ એું થઈ શકીએ છીએ એટલે મારે એજ કેવું છે, કે અમે આ વખતે જે પાક નહીં રોપી રહ્યા છીએ, અમે કોઈ બીજાને આપી રહ્યા છીએ. કારણ કે એમાં ઘણી બધી મહેનત માંગે છે, અને અમા બરા ઘરના મોસ્ટલી જોબ કરે છે, એટલે બધું ખેતીમાં વધ ધ્યાન નથી, આપતા અને મોસ્ટલી એમ તો અમે થોડી ઘણી મારા મમ્મીની મદદ કરું છું, ત્યારે જમ જેકરું પલાંતુ કંટોળ આવે છે, એટલે કે ખેમાં પલા મજા નથી રહી કારણ કે વરસાદમાં બિનમોસમી ગમે ત્યારે પડે છે, ગમે ત્યારે નહીં, પડે છે એ બુઠ કરે છે છેલ્લેક માર તો એ એજ વિચાર છે, કે આ આજકાલના, જે બધા, બધા લોકો મોસ્ટલી એટલા જે ખર્ચો, કરતા એ મોલી ઓનજ ભરી દે છે. તમારા શું પ્લાન છે, આ વખતે
મારો પણ એજ પ્લાન છે, કે અમે જાત જાતના ચોમાસામાં બીજું પણ રૂપી કેમ કે ઘણી બધી પાકો ખુબજ સારા થાય છે, ચોસાના કારણે અન્ય પાકો પણ ખુબ જ સારા પણ થાય છે, અને જેના લીધે એ ખુબ જરૂરી છે, કસરના પાણીમાં કે એમાં અમે દોધી રોપીએ કાાગડી રોપીએ અને તેના લીધે પાક ખુબજ સારા થાય છે, અને તે પાક ખુબ જ જરૂરી છે, જેના કારણે આપણે પાક કે અન્ય વસ્તુઓ બનાવી જ જોઈએ, જેના કારણે આપને ખબ સારું પણ લાગે, અને અન્ય વસ્તુઓ કરવામાં ખૂબ જ મજા પણ આવે છે, એ ખૂબ જ જરૂરી છે, કે આપણે તેમાં હા. અ આપણે પાક તો ખુબજ સારો બનાવા જોઈએ અને તે ખુબજ જરૂરી પણ છે. આપણે ચાલો, આ કે તમે કયા પ્રકારના રોગ પૂછો
હા, હું પણ હજી ડાંગરનાથ બાક્ષી અમે ઘણી બધી પ્રકારની ખેતી કરે જેમ કે અમે મોસ્ટલી શાકભાજીની ખેતી વધારે કરીએ છે, કારણ કે શાકભાજીની ખેતીમાં અમને વધારે જ્ઞાન છે, અને મારા ઘરના બધા પલેટી શાકભાજી કરી આવ્યા છે, જેમ કે ટામેટા છે રીંગણ પછી દોઢી છે, અને મરચાં છે, આ આટલા પ્રકારને મેં તમને જે કીધું છે, એટ જે અ ખેતી કરી છી, કારણ કે આ અમે જે પા તેમાં અમને સારું પ્રોફિટ થાય છે, કારણ કે અમે ખાતર બધું મળે્રોલ થી પણનેવો બધો સામાન મળે છે, થડું ખાતર કે પછી, અન્ય પ્રકાર ન બ સહાય મળે છે, એટલે કે મારે તો એજ કેવું છે કે ખેડૂત ખેડૂતો ના સરકારે જે પણ બધી સરકારી રીતના બહાર પાડે છે, તેનીત્સાહાય મળવી જોઈએ કારણ કેેડૂતો પણ એટલા બધા. સક્ષમની હોય, કે એટલો બધો ખર્ચો એમાં નાખે છે, નેછ એ પ્રોફિટ મળ હોય પછી એ લોકોે. ખેતી કરવાના કરે છે, એમ એટલે મારે તો એ જ કહેવું છે ઘણા બધા લોકો ખેતી કરવાથી ડરે છે. પરંતુ એના એના કારણ એજ છે, કે એમને એ નુકસાન થાય, તો પછી એમાંની ભરપાઈ કોણ કરી આપશે એવું બધું વિચાર કરે છે, એટલે મારે એજ કેહેવય સરકારે આ કોઈ પણ ખેડૂતોને પાકમાં નુકસાની થાય, તો પછી યોગ્ય પ્રકારના પાક નુકસાન માટે જે પણ ખર્ચથ, એ લોકો આપવું જોઈએ કારણ કે ઘણા બધા પ્રકારના ફોર્મ ભરે છે જેમ કે પાક નુકની પાક નુકસની નું ફોર્મ ભરાય છે, જેમ કે આપ કોઈ વધારે અસર પડે આપ નુકસાન થાય હોય, તો પછી આપણને એ વળતર મળે છે, ને આપ કેરી પણ એ ગરમીના સિઝનમાં વરસાદ એટલે વરસાદી કરી પડી ગ તો પણ આપણને જે ફોટો પાડવો પડે છે, અને આપણે ઉભી રહીને આપણે સાત બારની નકલ કાઢવું પડે અને આપું ફોર્મ ફિલ પડે પછ આપને વર્તર મળી શકે છે, એટલે આ બધી સરકારી યોજના આપે મળવી જોઈએ બાકી તમારે શું કેવું છે પછાના વિશે
હા, તમે કીધું સાચી વાત છે, કે ઘણી બધી આપણે ખેડૂત માટે સરકારી યોજના અન્ય યોજનાઓ કાઢવી જેના લીધે ખુબજ જરૂરી છે, કે તેઓ ખેડૂતોને ખોર ખોન જાય, અને તેઓને પૈસા કે અન્ય વસ્તુની ખોટ ન જાય એ તે ખુબ જ જરૂરી છે. કે આપણે પણ એવું જ કરવું જોઈએ, અને જેના કારણે આપણને ખુબજ સરસ પણ લાગે છે. અને તે ખેડૂતને ખુબજ ફાયદો પણ થાય છે, અને એને કારણે ખેડૂતો ફદો પહોંચાડવો જોઈએ, અમારે ત્યાં પણ પેલા એવું જ થતું, હતું કે ત્યાં ખેતીનું પ્રમાણ ખુબજ ઘણા માત્રામા હતું, અને ત્યાં હમણાં તો અલમીને કારણે વરસાદ ખુબ ઓછો પડવાનો એટલે ખેડૂતોને વીમા પણ પાકવા, જોઈએ સરકાર એટલે ખેડૂતો ખેતીતના કરશે, તો દેશમાં અનાજની તંગી ખુબજ પડશે અને જેના કારણે એ ખૂબ જ જરૂરી છે, કે આપણે અનાજ કે અન્ય વસ્તુઓ વધારે લેવી જોઈએ
હા ભાઈ તમારી વાત સાચી છે કારણ કે આ બધી પરિસ્થિતિ કેમ આવે છે, કારણ કે ખેતીમાં જો આપણેને આ બધું પરિસ્થિતિ આવે રહેશે, તો પછી ઘણા બધા ખેડૂતો ડરશે અને એના કારણે આપણા આપણા દેશમાંન ક્યાંથી આવશે કારણ કે આપણા આપણા દેશમાં અ આપ મોસ્ટલીૂતો ખેડૂતો પાસેથી જ આવે છે, કારણ કે ખેડૂતોને આ સહાયની મળશે તો પછી ખેડૂતો આ ખેતી કરવાને છોડી, દેશે એમ એટલે આવા બધા પ્રકારની જે સરકારી આવે છે, તે ખેડૂતોને મળવી જ જોઈએ, તો એ લોકો ખે ખેતી કરવા પ્રેરાશે અને આગળ પણ ખેતી કરશે એટલે સરકારે વિચારવું જોઈએ, કારણ કે સરકાર જે એ લોકો નહી, વિચાર તો પછી આપડા અનાંદમાં આપણા દેશમાં અનજ ક્યાંથી આવશે એમ તમારે છોું, કેમ કે તમે જે કીટ જે બધી ઘણી બધી સમસ્યા એમી છે, ગ્લોબલ વોર્મિંગ છે, કે પછી ઘરમાં જયારે કમોસમી વરસાદ પડી જાય છે, એનું મુખ્ય કાર પ્રદૂષણ જ છે, કારણ, કે પ્રદુષણના કારણે તમે જાણતા શશો કે ઘણા બધા પ્રકારની બરી પરિસ્થિતિ આવે છે. પ્રકાર નુકસાન પણ થાય છે, કારણ કે એનું મુખ્ય કારણ ગમે ત્યાં ગંદકી કરે છે, ઘણા બધા લોકો એનાથી જે ફેલાય છે. બાકી તમારા ગામડામાં કેવું ચાલી રહ્યું છે? તમારા ગામના બ ધા લોકો પ્રદુષણ પર તે એટલે કે પ્રદુષણ તો નથી ને, ગમે ત્યાં કચરો નથી ફેંકતા ને.
ના. ના. અમારા ગામમાં ખેતી પર-પ્રોપર કરવામાં આવે છે અને પ્રદુષણ એવું ફેલા બનાવે. અમારા ગમાં સરકારશ્રી એ અમ પેલા જ કીધું કે તમારું ખેતી પ્રધાન દે એજ રે છે પણ હવે ધીરે ધીરે અમે ઉદ્યોગ પણ નેવા આવી રહ્યા છે. પેલા ખેતી પર જ નિર્ભર હવે નોક કરી ને એવું અમે બધા કરી રહ્યા છીએ અને જેના કારણે બધું સાચવાઈ રહે. હવે આજના યુગમાં તો નોકરી ખૂબજ જરૂરી છે. કેમ કે નોકરી ન કરશો તો અ ખે-ખેતી પણ નો થાય એવું મન તો લાગે. કેમ કે એના લીધે આપણને ઘણી મુશ્કેલી પડે. પૈસા વધુ નાખવા પડે અને પાક થાય કે નો થાય એ પણ બો જરૂરી છે એટલે સરકાર શ્રી જો વીમોને એવું ઉતારે કે તેઓને પાક ન સારો થાય તો બી પૈસા મળશે તો ખેડૂતો ખેતી વધારે કરશે. અને તમારે શું માનવું છે, એ બાબતે
હા, ભાઈ એવા માટે મારે એજ માનું છે, કેરે સરકારે આ વથી તમે જે કીધું અને કોઈ પરિસ્થિતિ કેમ આવે એનું મુખ્ય કારણ છે, એટલે કે તમારા ગામડામાં ખૂબ સારા બધા ખેડૂત છે, અને ગંદકી નથી કરતા પરંતુ અમારા ગામડામાં અમુક લોકો છે, જે વ્યસન ગમે, ત્યાં હો એમને શિગ છે ગુટ ૂકા છે પછી ધૂમરાપાન છે, એવું બધું ગમે ત્યાં બધું ખાઈને ગમે ત્યાંઠૂકે છે, અને પી એના લીધે અમારા ગામ ઘણા બધા પ્રકારની ગંદકી પણ જોવા મળે છે, અને એના લીધે અમારા ગામમાં મચ્છરો અને માખીઓ પાકે છે. અને પછીથી આપણા શરીર પર બેસે તો પછી, આપણને ઘણા બધા પ્રકારની મેલેરિયા કે પછી કોઈ પણણ પ્રકાર ઇન્ફક થ જાય છે, એટલે કે ગામડામાં પણ એવા ઘણા બધા લોકો છે, કે વ્યસન કરતા છે મારે લોકોને એ કેવ છે. કે ભાઈ તમે વ્યસન નહી, કરો કારણ કે તમે જો મથી વ્યસન કરશો તમને જોઈને બીજા કોઈ શીખશે એમ કારણ કે એવા ઘણાવા યુવા બાળકો છે ત્યા આવું બધું જોઈને, ખુબ જલ્દી શીખી જાય છે, અને એ લોકો મગજમાં આવું બધું આવી જાય છે. આ બધું શું છે ને એ લોકો ખાય ને પછી લોકોને આડત પડી જાય છે. કારણ કે આ બધી આડત આપણે કોઈને પાડવી જોઈએ નહીં. કારણ કે ઘણા બધા એ લોકો એવું કરે છે અને એમના દોસ્તાર પણ એવા હોય છે કે આ આવું બધું એ લોકોને શીખવેે છે. મારે આપણે જે ફેન લોકો હોય તે આપડે સારા શોધવા જોઈએ. કારણ કે આવા બધા ફ્રેન્ડને જ શોધે. કારણ કે ઘણા બધા આપડે વ્યસન વાડા આપડે ફ્રેન્ડ શોધશું તો પછી આપણને પણ એવું બધું થશે. એટલે કે મારે રીતે આવી બધી વ્યસનોમાંથી મુક્ત થવું જોઈએ. કારણ કે આપડે જો આવું બઢું વ્યસન કરશું તો પહી હમણાં થી જ કરશું ન તો પછી આગળ જતા આપ-આયુષ્ય પણ પૂરું થઈ જશે આપડું અને આપણને ઘણી બધી પ્ર કારના આગળ જતા બીમારી જોવા મળશે. શું તમારા ગામડામાં આવા બધા કોઈ પ્રકારના લોકો આ લોકો છે વ્યસનને એવું બધું કરે છે કે ની કરે છે? બધા સારા છે એમ?
અ ની અમારા ગામમાં બધા ખુબ જ સારા છે. અમુક ઢ-ઢ-ડ્રિંક્સ ને એવા કરે. પણ ટેઓ ખુબ જરૂરી છે. અમારા કામમાં તો ધીમે ધીમે બાર બો વધતા ચાલ્યા છે એવું લાગે. અમારા ગામમાં ઈડલીગલ છે પણ તેઓ લોકો વેચે છે એવું પણ લાગે છે ને તે અમ તે આપણને અન અન ઇન્કાર કરવો જોઈએ. જો આપણે એવું બધું આલ્કોહોલ કે એવું ફીલ આપડી હે-હેલ્થ સારી રહેવું જોઈએ અને તે ખુબ જરૂરી છે કે આપણે ને અમ તે કરવાથી આપણને ખુબ જ સારું પણ લાગે છે અને આપણે ગોલ્ડ પણ આપણો થકી જ રાખવો જોઈએ અને તે કરવામાં આપણને ખુબ જ સારી રહે અને ફિટનેસને એવું ખુબ જ સારી રાખવું જોઈએ જેના કારણે આપણને મગજ મારી ન પડે કે અન્ય વસ્તુ મગજ મારી ન પડે ચાલો આપણે એ જ રીતના આગળ પણ વાતચીત કરીશું.
હા, ભાઈ સારું. પ્રકારની પરિસ્થિતિ ખેતીમાં નવી નવી પદ્ધતિ આવશે તેનાસી વાતચીત કરીશું.
હા.